હલો હા બસ હું મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં, શું કરો છો?
બસ હું કાંઈ નહીં. તો આજે આપડે કેવું કે જે મોબાઈલ ફોન છે એના ફાયદા અને ગેર ફાયદા વિશે વાત કરીશું. તો કેવું કે આજના જે આધુનિક યુગ છે એમાં ફોન એ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સમય હતો કે જ્યારે ફોન માત્ર કેવું કે વાત ચીત કરવા માટે જ ઉપયોગી અ ઉપયોગી હતો. પરંતુ આજે સ્માર્ટફોન છે એના ઘણા બધા ઉપયોગ થાય છે જેમ કે એમાં આપણે ઓનલાઈન શોપ પિંગ કરવી હોય તો કરી શકીએ છે પછી કોઈ આપળા અ અ મેમ્બર્સ હોય ઘરના મેમ્બર એ કોય બીજી જગ્યાએ હોય તો તેમની જોડે આપડે વિડીયો કોલ દ્વારા પણ વાતચીત કરી શકીએ છીએ તો આજના જમાનામાં કેવું કે ફોનનો ઘણો બધો ઉપયોગ આપણે કરીએ છીએ.
એકદમ સાચી વાત છે તમારે પણ ફોન નો જો સમજદારીપૂર્વક ઉપયોગ ન કરીએ તો એના ગેરફાયદા પણ ઘણા છે.
હા એ પણ વાત તમારી સાચી છે કે આજના જમાનામાં જે નાના બાળ કો છે એને આપડે કેવું કહેવાય છે જો વધુ પડતો ફોન યુઝ કરવા માટે આ પીએ તો એનાથી એમની આંખો પણ બગડે છે સાથે સાથે કેવું કે એમનું જે ભણવાનું હોય છે એના પર પણ તેમની અસર પડે છે અને આજના જમાનામાં તમે જોયું હશે કે જે નાના બાળકો હશે એમને કેવું કે લગભગ મોટા ભાગના બાળકોને ચશ્મા આવી જ ગયા હશે કેમ કે એ લોકો વધુ પડતું મોબાઈલનો યુઝ કરે છે એના માટે.
સાચી વાત છે અને એના લીધે મોબાઈલ ફોન વધારે જોવાને લીધે એનો સ્વભાવ ચીડ્યો થઈ જાય છે. જેને કોઈ લોકો જોડે બેસીને રમવું નથી ગમતું એવું પણ ઘણું થતું હોય છે.
હા અને પહેલાના જમાનામાં તો કેવું કે લોકો બાર રમવાનું પ્રિફર કરતા હતા આજના જમાનાના બાળકોને કહેવું કે મોબાઈલ હોય તો મોબાઈલમાંને મોબાઈલમાં જ રમતા હોય છે એ લોકો એમને ખબર પણ ના હોય કે બાર અ કેવું કે બહાર જઈને આપડે રમવું જોઈએ એના લીધે કેવું કે આપડી સ અ કેવું કે ઘરે જ બેઠા બેઠા આપડે ફોન નો યુઝ કરીએ તો આપડુ બહારના વ્યક્તિ સા થે નું કનેક્શન પણ ઓછું થઈ જાય છે.
એકદમ સાચી વાત છે અને આજકાલના છોકરાઓને જમવા માટે પણ પેલા ફોન જોય છે તો એ ફોન જોતો જોતું જમ- તું હોય તો એને પૂરું પોષણ પણ નથી મળતું એને ખબર નથી હોતી કે એ શું ખાઈ રહ્યું છે.
હા અને કેવું કે ઘણા બાળકોને તો આપણે ફોન ના આપીએ તો એ લો કો જમે જ નહીં એવું પણ કરતા હોઈએ છે હોય છે ઘણા લોકો
હા એકદમ સાચી વાત છે તમારી.
પણ કેવું કે મોબાઈલનો ઘણો બધો ઉપયોગ આપડે કરી શકીએ છે અ જેમ કે કોરોના હતું ત્યારે બધી સ્કૂલને એ બધું બંધ થઈ ગયું હતું તો બ આખું આ ટીચરને બધા આપણને મોબાઈલથી જ ભણાવતા હતા તો આ એક ફાયદો છે મોબાઈલનો
સાચી વાત છે અને કઈ પણ નવું શીખવું હોય કે જાણવું હોય તો આપડણે ફોન ની અંદર રાખી દેશ દુનિયા ભર ની માહિતી આપને મળી જતી હોય છે.
હા એ પણ છે. કે મોબાઈલમાંથી આપણને માહિતી પણ મળી જાય છે અને હવે તો મોબાઈલ થી ઘણું બધું થાય છે જેમ કે કોઈને આપડે પૈસા અહ ટ્રાન્સફર કરવા છે તો પેલા કેવું બેંકમાં જવું પડ તું લાઈનમાં પડતું રહેવું પડતું પણ હવે તો ઓનલાઈન નેટ બેન્કિંગ આવી ગયું છે એટલે ખૂબ જ સરળ થઈ ગયું છે એના લીધે આપણે ઘરે બેઠા જ અહ પૈસા કોઈને મોકલવા તે મોકલી શકીએ. આપડું મોબાઈલ નું રિચાર્જ કરી શકીએ છીએ આપડા લાાઈટ બિલ જે ગેસ બિલ છે એ બધું જ આપડે ઓનલાઈન મોબાઈલથી ભરી શકીએ છીએ.
હા, એકદમ સાચી વાત છે એ રીતે આપડે પેલા બસ કે ટ્રેન માં મુસાફરી કરવા માટે આપડે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન જવું પડ જો અત્યારે તકરની જરૂર નથી રેતી ફોન થી જ થઈ જતું હોય છે બધું.
હા, અને ઘણી વાર કેવું કે આપડે ફોનનો વધુ પડતો ઉપયોગ કરી દઈએ તો એના લીધે આપણી આંખોમાં દુખાવો થાય છે. માથાનો દુખાવો થાય છે અને આપડી ઊંઘમાં પણ ઘટાડો થાય છે અને ઘણી વાર તો આપ ડી ગરદનની પણ સમસ્યાઓ થઈ શકે છે. તો કેવું કે ડૉક્ટર પણ આપણને સલાહ આપે છે કે મોબાઈલનો આપડે ઉપયોગ વધુ પડતો ના કરવો જોઈએ આપડે જરૂર પૂરતો જ કરવો જોઈએ.
સાચી વાત છે જો સમજ તારીતું રોક આપડે ફોન મો ઉપયોગ કરીએ તો એના ઘણા ફાયદાઓ છે પણ આપડે હંમેશા એને સમજદારી પૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ.
હા અને ઘણીવાર તો મોબાઈલની લત આપણને ગંભીર સમસ્યા બની શ કે છે. હા કેટલાક લોકો કેવું કે થોડા સમય માટે પણ મોબાઈલ વગર રહી નથી શકતા. કોઈ ફો અહ વારંવાર ફોન હા અને કઈ ક વારંવાર ફોન કરતા રહે છે અને કામ છે ને એ બધા કામ ધંધા ઉપર પણ અસર પડે છે એ લોકોને.
એકદમ સાચી વાત છે પણ એ પણ ખરું છે કે મોબાઈલ ફોનમાં અત્યારે ઘણી બ ધી સિસ્ટમ આવી એવી આઈ ગઈ છે કે લોકો એનો ઉપયોગ કરીને ધંધો બિનેસમાં વધરો પણ કરી શકે છે એનો આપડે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એ આપડા પર આધાર છે.
હા અને આજના જમાનામાં તો કેવું કે ઘણા બધા લોક કો વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરે છે. તેને કારણે કેવું કે અકસ્માત જેવી પણ શક્યતા વધી રહે છે. હા અને હા હા અને ફોન અહ લોકો યુઝ કરતા હોય ને એને લીધે અકસ માં થાય તો આપણને પણ એની ઘણી અહ અસર થાય છે. અકસ્માતમાં.
હા, એકદમ સાચું બોલ્યા તમે.
હમ્મ.
અને ઘણી વખત એવું થતું હોય છે કે અત્યારે આપડું જીવન ફોન પર એટલું બધું આધારિત હોય છે કે થોડી વારમાં તે પણ તા બાત માં આવે કે પ્રોબ્લેમ હોય તો જાણે આપડો જીવ જતું રયુ એવું
હા એ વાત પણ સાચી છે તમારી ને આજના જમાનામાં તો કેવું કે સોશિયલ મીડિયા નો ઉપયોગ વધુ પ અહ વધુ ઉપયોગથી લોકો કેવું કે પોતાના પરિવારજનો છે કે મિત્રો સાથે ઓછો સમય વિતાવે છે. ને ઘણી વાર તો કેવું કે એક જ ઘરમાં લોકો અહ હોય તો એકબીજા સાથે વાતચીત કરવાનો પણ એ લોકોને ટાઈમ નથી મળતો કારણ કે ફોનમાં એટલા બધા એ લોકો વ્યસ્ત હોય છે.
હા, એકદમ સાચી વાત છે.
હા, અને કેવું કે મોબાઈલ દ્વારા સાઈબર ક્રાઈમ છે ઓનલાઈન કેવું કે ક્રાઇમ અ ઘણા બધા ક્રાઈમ થાય છે, એના લીધે પણ જેમ કે કોઈ અજાણ્યું, અજાણ્યું વ્યક્તિ આપણને ફોન કરે, ને આપણી પાસેથી ઓટીપી માગે છે. તો કેવું કે આપણે ઓટીપી આપીએ તો, આપણા બેંક એકાઉન્ટમાંથી બધ બધા પૈસા એના એકાઉન્ટમાં જતા રહે છે. પછી આપણી પર્સનલ માહિતી એની પાસે આવી જાય છે. તો મોબાઈલને આપણે મોબાઈલનો પણ કયો સાચવીને ઉપયોગ કરવો જોઈએ.
જો . ઉપયોગ કરીએ, જેના ફાયદા પણ ઘણા છે. જેમીના ડિસેમ્બર છે. એમ એના ફાયદા પણ છે, પણ આપે સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરીએ. તો
હ નહીં જ આપણે કેવું કે મોબાઈલનો ઉપયોગ મર્યાદિત પૂરતો જ કરવો જોઈએ અને બાળકોને પણ મર્યાદિત પૂર, મર્યાદિત સમય માટે જ આપવું જોઈએ. એના લીધે એમનો કેવું કે અસર તેમના ભણતર ઉપર પણ પડે છે અને અત્યારના જમાનાના અત્યારના બાળકોને તો કેવું કે સ્કૂલેથી આવીને તરત મોબાઈલ જ જોઈએ છે.
સાચી વાત છે. એના ભણતરમાં પણ ઘણો બધો ખરાબ અસર પડતી હોય છે.
હા, અને લોકોને કેવું કે પેલા તો અમે હતા તો, અમે સ્કૂલેથી આવીને ડાયરેક્ટ ક્રમમાં જતા રહેતા હતા. કે ચાલો બાર ગમવા જઈએ તો, આજના જમાનામાં જે બાળકો છે. એને મોબાઈલમાં એટલા એ લોકો વ્યસ્ત થઈએ છે ને કે બહાર એ લોકોને આપણે કહીએ, કે રમવા જાઓ તો એ લોકો કો રમવા નથી જતા. જે પહેલા આપણે બધી ગેમ્સોને બધું રમતા. બહાર જઈને એ બધી જ હવે, ગેમ્સો મોબાઈલમાં આવી ગઈ છે, તો એને લીધે પણ બાળકોનું કેવું કે
શારીરિક વિકાસમાં એ ઘણું નડે છે બહાર જઈને રમતા હોય, તો આપડ સારો વિકાસ ઘણો થતો હોય આપણે જયારે ફોન લઈને બેઠા હોય તો આળસુ થઈ જતા હોય.
હા, આળસું થઈ જાય, ને એના લીધે કેવું કે પછી આપણે જાડા થઈએ આપડું શરીર કેવું કે ફૂલાવા માંડે છે. છે અને એને લીધે પણ આપણને ઘણી તકલીફો પડે છે પછી
એકદમ સાચી વાત છે શરીરમાં જામી જાય એકદમ, રોગનું સૌથી મોટું ઘર જ છે.
હા, એટલે કેવું કે બાળક, અત્યારના બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માટે આપણે કહેતા હોઈએ અને એ લોકોને બહાર જઈને એક્ટિવિટી કરવાની સલાહ આપણે આપવી જોઈએ.
સાચી વાત છે. એના માટે તો સૌથી પહેલા આપડે જ ફોન મૂકવો જરૂરી છે જો આપણે જ ફોન જોયા કરશું તો તો બાળકને સલાહ નહી આપી શકીએ.
હા, અને અત્યારે તો કેવું કે ઘણા નાના બાળકો તોફાન મસ્તી કરે એટલે- પેરેન્ટ્સે એમને ફોન આપી દી, એટલે એમાં એનું સચવાય રહે, પણ એમ નહ કે આપણેે એમને બાર ફરવા લઈ જઈએ. કે ગેમ બહાર જઈને ગેમ રમવાનું કહીએ તો હા. આમાં આપણા પે હા, પેરેન્ટ્સનો પણ થોડો ઘણો વાક છે આમાં કે કંઈ પણ જીત કરે એટલે બાળકોને તરત ફોન આપી જ દે એટલે
સાચી વાત છે.
એનું કરતા રે એમ કરીને
પણ બાળકોએ ફોન આપતી વખતે આપણે શું આપી છીએ એ સમજદારીપૂર્વક જોબ પણ એની સમજ આપી. તો બાળક માટે પણ ફોન ઘણો ફાયદાકારક છે ફોન માટે ઘણું શીખવાનું બાળકને પણ મળતું હોય છે.
હા અને એટલે જ ફોન ના ફાયદા પણ છે અને નુકસાન પણ છે એ આપણા ઉપર છે કે આપડે કઈ રીતે તે ફોનનો યુઝ કરીએ છીએ.
એકદમ સાચી વાત છે. તમારી સાથે વાત કરીને મને ઘણું બધું ફોન વિશે જાણવા મળ્યું.
હા મને પણ ઘણું બધું જાણવાનું મળ્યું તો આપણે પછી બીજા કોઈ નવા ટોપિક સાથે કરીશું વાત